હલો કૃષ્ણ કેમ છો મારી દીકરી મજામાં હા અવાજ આવે છે કેમ છે મારી દીકરી મજામાં મને તો બહ સરસ લાગ્યું બહ સારું લાગ્યું અને એઈ દીકરી હું કહું છું ો ને હા અમે મજામાં એ દીકરી હું કઉ છું ને આપણી માતૃભાષામાં જે મળ્યા હતા ને તો એ તો બઉુ મતલબ શરમાળ હતા બહુ ઓછું ઓછું ભલે આ બસ પછી બીજે દિવસે મારા બધા એ પતી ગયું કાર્ય પતી ગયું હતું તો તમારી સાથે તો વાત કરીને બહુ સારું લાગ્યું તમે જે સરસ કો છો હવે જે આવું નકારાત્મક ના વિચારજો કે એક ટકા કે ઝીરો ટકા જો નહી થાય સરસ થાય જ જશે દિવસ રાત મસ્ત
મારા માટે કંઈ જ નથી પણ એ આ જે એપ સ્ટાર ચાલુ થયો છે ને કે એ કેમ માટે ચાલુ છે કે ભાઈ આપણને ખબર પડે અગર આપણને કઈ જોબ લેવી હોય તો પાર્ટ ટાઈમ જબ કેમ કે ક કઈ કહે છે ને છોકરાને કે ભાઈ તમે બાપ મતલબ મેને તમારા પપ્પાના દુકાનમાં પહેલા જ મત કદમ રાખજો પહેલાં તમા તમેને કંઈ શોપમાં કામ કરજો પછી તમે તમારા પપ્પાને તો આ સમજણ પડે છે કે પહેલા આપણને કેવી રીતે પકડવાની નાવ પછી આપણને આગળ બળવાનું
અરે વાહ બહુ સરસ બહુ સરસ મને બહુ ખુશી થઈ એમ
હા મને મને આ નથી આ ઝીરો પોઈન્ટ થશે આમ થશે મને કાઈ જ નથી મને આ બધુંને પણ હું તો કહઉ ભલે આ પૈસા મળશે આ કોઈ આપણને માટે યુઝ જ છે આપણને બી આ આગળ આપણને ઇન્વે ઇન્વેસ્ટ કરવાની હોય કે કોઈ પણ અગર આગળ ભાઈ આપણને ક્યારેય બી કોઈ કામ કામ હશે તો આ પૈસા કામ આવશે પણ શું આમાં મતલબ આમાં બીજો બી ઉપલબ્ધ થશે આપણને ક પણ એક વિચાર થશે ભાઈ ઘર બેવા માટે ભ કછ બી ક કેવી રીતે સામ વાળાથી વાત કરવાની હા અને દુનિયામાં હા દુનિયામાં કેટલા આવશે પણ કેવી રીતે આપણને પ્રેઝન્ટેશન કરવાનું સામને વાળા હતી કે એમના એમને બી શરમ આમ નહીં આવે કે આ છોકરી આ છોકરો આવો છે ને આ વાત નહી કરતો આ આમના આમ છે આમ છે કે હૃદયમાં મતલબ ગુસ્સો છે ને આ બધું શરમ લખે છે આ બધું આમાં વાત મતલબ સમજણ પડે છે કે સા સામે વાળું આપણને શું કહેવામાં માંગે છે અને આપ આપને શું કહો છો
હ હા હા સાંભળું છું સરસ
હા એટલે મતલબ આ એપ મેં જોઈન કર્યું ને તો મને તો જે જેટલાથી મેં આ વાત કરીને મને તો બધા ખુશી જ થઈ કે કોઈ મને કહે છે કે આ શહેરમાં આમ છે તમે આજો ફરવા તમે આ વિઝિટ કરજો તો એટલે મને ખુશી થાય છે કે હા કોઈ મને સમજણ કોઈ મને બતાવે છે ને તો મને શીખવા મળે છે કે હા લાાઈફમાં આ બધું બી કરવાનું બાકી છે હાલ પણ
ઘણું બધું બાકી છે હજી તો હ આખી જિંદગી બહુ સુંદર છે બહ સરસ છે જીવવાની બાકી છે બહુ સરસ છે અમે કાલે પણ એક બે એના કાલે નહી આજ ચાર દિવસ થી તો વાત નથી થઈ પછી અમે એ વાત કરતા હતા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ આવ્યા એમ એમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે જઈ આવ્યા છો
હા હું મા મતલબ માર મારા અંદર આ ક્વૉલિટી છે કે મને ફરવાનું બહુ જ શોખ છે. બહુ જ એટલો શોખ છે ને કે એક આ મારો તો ગોલ છે કી અગર જિંદગીમાં બધું જ કરવાનું પર એક એક મનસ નાનો સમય આપણા માટે પણ નીકળવાનું કઈ ફર ફ ફરવા જવાનું પર્સનલ ટાઈમ નહી કાઢવાનું આપના માટે તો મને તો બહુ જ શોખ છે ફર ફરવાનું તો મતલબ ભલે કોઈ ફ્રેન્ડસ ના પણ ચાલે કોઈ ના પણ ચાલેને સોલો ટ્રીપ બી હું કરી શકવીશ.
તમે મને પેલા મળ્યા હો તો ગઈની રવિ હું મથુરાને વૃંદાવન નું બધું વિચારતી હતી હું ને મારો દીકરો જ હમણાં તો તૈયાર છીએ સમય છે થોડો એટલે આજ કાલ રાત સુધી હું જોતીતી કેં મથુરાઈ આ વૃંદાવન જાવું છે પણ મને કોઈ સથવારો ના મળ્યો પણ હવે પછી વૃંદાવન અને મારા કાકાની દીકરીઓ પણ આવી બધી રવિવારે તો કે આટલું અચાનક ના થાય એમ એટલે અમારે જોવું તું એવી રીતે તમારી વાત ખાસ સાથે વાત કરીને બહુ સારું લાગ્યું, એકચુલી અમે હમણાં પિયર આવ્યા છીએ મમ્મી ના ઘરે.
અચ્છા!
હા એટલે ફરવા જવં તું
તમ તમને ફરવાનો શોખ છે?
હા ફરવાનો શોખ મને ઓછો પણ જો ભગવાન નું આવી રીતે ક કે વૃંદાવન મથુરા તો તો વધારે વધારે અને બાકી દીકરા માટે જ જવું હતું અમારે મા દીકરા માટે પણ અમે કીધું કે કોઈ સથવારો હોય ને એકાદ કુટુંબ હોય એકાદ પરિવાર હોય સભ્યો હોય તો વધારે સારું લાગશે મે કાલે સાંજે પણ હું આમ કંટાળતી હતીથી ને તો હિચકા ઉપર બેઠી બેઠી ફ્લાઇટ ચેક કરતી હતીથી કારણ કે વંદે ભારત નહોતી વંદે ભારતમાં મેં ગયા ના ગય રવિવારે પેલી વાર મુસાફરી કરી બહુ સારી હતી બહુ સરસ હતી. પણ વંદે ભારત દિલ્હી નથી જતી હું જ્યાં રહું છું ને અહીંયા દિલ્હી નથી જતી અને દિલ્હી થી તો કોઈ પછી ફ્લાઈટ નથી વૃંદાવન માટે સાડા ચાર કલાક રોડ ઉપરથી જમીન માર્ગ ઉપરથી જ જવું પડશે એવું હતું. હા તો આપડે તો તો ફટાફટ નક્કી કરી લેત. અને હમણાં તમારે અગિયારમું કૉમેર્સ છે એટલે થોડુંક આગળ પાછળ થાય તો આપડે ફરી આવત.
હા કેમ મને મને બહુ શોખ છે કેમકે આજ સુધી જે જ્યારે પણ હું ફરીને મને આ બધી વિઝિટો કરવું પછી રાધાામૈયા અને કાનાજીમાં મતલબ એ મારા હળદય મતલબ શું મારી એ દુનિયા જ છે. જો પણ કહો અગર એ ર ઉઠી જાય ને મારાથી આ દુનિયા ના ચાલે મારા મારા મારા હાથ તો મારી દુનિયા ના ચાલે પણ અગર એ ઉઠી જાય ને હા બહુ જ
પછી ઇસ્કોન ઇસ્કોન કે ઇસ્કોન ના મહમંત
હા હા હા હા મતલબ જ્યારે પણ મને સમય સમય મળે યા હું ચાલતી રહું યાં ભણું યાં ફ્રી ટાઈમે બેવું બસ એક જ નામ રાધા રાધા રાધા રાધા પેલો કાઉન્ટર આવે કાઉન્ટર નહીં તો બસ રાધા રાધા મને ખબર નહી હું કેટલી વાર જબ ઉપર દિવસમા હુ, જઝપી જાઉં રાધા રાધા રાધા રાધા.
હવે તમને કઉ એક મારું નામ રાધા છે. મારું સાસરીનુ નામ રાધા છે, સાસરીમા શસ્ત્રીમાં તેર ચૌદ જણા અને એમ તો આખું મો કુટુંબ છે તો બધા એ લોકો રાધા જ કે હલો, રાધા જ કે પિયર માં પછી જ્યાં નામ આવે છેને, એ છે ન તો મારું નામ ત્યાં સાસ્રીમાં રાધા છે, મારા સસરા પણ ભગવાન બાબાવ માને એટલે બધા બાળકો ના નામ નવી બહ લગ્ન કરીને આવી મારા અલગનને તો એકવીસ વરષ થઈ ગયા તો મારું જે નામ દે ખાય છે ને તમને એ નહી રાધા પાડ્યું પણ શાસ્ત્રી માં બધા રાધા બધા બોલાવે છે, મારા પતિદેવ રાધા નથી બોલાવતા બાકી બધા રાધા ક છે અને હું જ્યાં રહઉું છુ, ને ત્યાં આજુબાજુ વાળા ઈસ્કોન વાળા માતાજી છે, ને માતાજી પ્રભુજી તો જી તો એમ જ કે ખાસ અમે દીક્ષા લીધી છે, માળા કરીએ છીએ તો અમે તો ખાસ ગોપીઓના નામ અમને આપ્યા છે પણ તમારું તો છે જ રાધા તો તમે ઓલું નામ ના કહેશો બધાને રાધા
અચ્છા તો તમે મતલબ રાધા રાધા નહી બોલતા.
હું મારો આખો દિવસ રાધે કૃષ્ણ હર ઓમ હર પછી મહામંત્ર ઈસ્કોન નો બધુ ચાલુ હોય હા પણ મારા પતિદેવ રાધા ના બોલે મારા પતિદેવ આપણું ગુજરાતી બકા બોલે બકા
અચ્છા હા
હા એવું છે. અને શાસ્ત્રી માં બધા રાધા રાધા રાધા રાધા આવી છે રાધા ગઈ ક્યારે આવશે
બઉ જ આ જે મતલબ બે અક્ષર નો શબ્દ છેને એટલું જ મતલબ અગર આપણને ક્યારે જ દિવસમાં અગર કઈ જ બૂરું થયું યા આપણને મન નહીં લાગતું અગર એ શબ્દ તુ સિર્ફ આવી જાય દિમાગમાં યા હૃદયમાં ભાઈ મહેના પ્રેમાનંદજી કહે છે તમે કઈ મત કરો દુનિયામાં બસ તમે બસ પાપ પણ મત કરો અને અગર પુણ્ય કરો છો, તો દિલ થી કરો દિખાવો મત કરો પુણ્ય કરવા માટે ટે પણ હા એ તો કરો જ મ તમે કેમકે આપણનું પાપનો ઘડો તો ભળ મતલબ ભાઈ એટલો ભર્યો છે ને કે એમને ખાલી કરવા માટે બીજો ગડો જોઈએ છે. તો તમે અગર પુણ્ય પણ કરો છો ને તો મનથી કરો આ દીખાવો મત કરો કે દેખાવોમાં મત કરો કે પેલા વાળાને સો રૂપિયાનો બિસ્કીટ આપ્યો તો આપણને તો બે બે બસ્સો રૂપિયાનો તમારાથી જેટલો થાય અગર તમારેથી પાંચ રૂપિયાનો પણ બિસ્કીટ આપવામાં આવે છેને, તો તમ પાંચ રૂપિયા નો આપો પણ દિલથી આપો કેમ કે આપવા માટે કઈ નહીિ પણ અગર જે દિલથી કર્યો છેને, એ મતલબ શું મને ટુ પ્લસ થશે.
હા ના ના બહુ સાચી વાત કરો તમારી ઉંમર પ્રમાણે તમારી વાતો બહુ મોટી મોટી સરસ સરસ છે શીખવા જેવી છે, હમ્મ તમારા મમ્મી સાથે હુ વાત કરીશ આપણી માતૃભાષામાં બહું સારું લાગશે
હા મારી મમ્મી નો એક ટાસ્ક થઈ ગયો છે પણ હા એક રસ્ટર એક રજિસ્ટર થવા માટે એના બાકી છે તમે કરજો મારી મમ્મી થી બી વાત
એટલે હજી એક કાર્ય બાકી છે માતૃભાષામાં
એક થઈ ગયો સિંધીનો એક થઈગયો કમ્પલીટ થઈ
પાછું બીજો નવો કરશો પૂરે થી નવે થી ઓટીપી આપીને
હા હા હા હા હા હા થશે ને
હા તો તમે આપી દીધું ઈ ફોર્મ ભરી દીધું કે સુ
અમારે રજિસ્ટર થવા માટે બાકી છે નકરતો મે માલા મમ્મી ને તો એના ફોર્મ ફિલઅપ કરી દીધું છે
નવું નવું માતૃભાષા માટે
હા રજિસ્ટર થવા માટે બાકી છે હાલ બસ
હા એટલે કાર્ય પછી મળશે
હા મળશે હા ફોમ મળશે હવે ના પણ જે પણ કરો લાઈફમાં બસ સારું કરો કોઈનો બિગાડો મત કોઈનો પણ નહીં કેમકે એક ઉગળી સામે વાળા સામને આપણને ઉઠાવીએ ને ચાર આંગળી પછી પાછળ આપણ પાસે હે હલો
હા સાચી વાત છે
હલો
હા સાચી વાત છે બિલકુલ સાચી વાત છે
હા
હમ્મ
તમે જાઓ છો ઇસ્કોન ટેમ્પલમાં
અમે કાલે ગયા તા અ અમે નિયમિત રીતે નથી જતા પણ અહિયા જ્યાં ફરવા આવ્યા મમ્મી ના ઘરે તો ત્યાં છે તો દીકરા દીકરો નાનો છે તો મેં કીધું ક્યાં જઈએ અહીંયા જઈએ ત્યાં જઈએ તો દીકરો કે ક્યાંય નથી જોવ તો નાની માં કે કે હું આવું તો મેં કીધું અમે તો બે માં દીકરો એક નાની કરશું એટલે ફર ફર કરશું વધારે વધારે ચાલવાનું કરશું તો તમારે ક્યાં જવું? તો મમ્મી ને અચાનક યાદ આવ્યું ઈસ્કોન મંદિર જઈએ. તો મે કીધુ સૌથી સરસ પછી અમે કાલે ત્યાં ગયા ખીચડીનો પ્રસાદ લીધો સરસ મજા આવી
નહીં ક્યા ભલે આપ ભાઈ આ હાલની જનરેશનમાં શું વિચાર છે દિમાગમાં મતલબ બધાને કે આપણે આ બધું નહી કરવાનું આ શું હે ભક્તિ પાઠ પૂજા શું હૈ આ થોડી કરવાનું આ તો મતલબ પાગલો લોકો કરે આ નહીં કરવાનું ક્લબમાં જવાનું, ફરવા જવાનું, આમ કરવાનું કરવાનું આમું પણ નહી કરવાનું જેમની પણ એ ભગ ભગવાનમાં જે તમે વિશ્વાસ ના રાખો તો તમારી લાઈફ શું છે? તમે ભગવાન માં વિશ્વાસ ના રાખો છો અરે ભગવાન ભગવાન થોડીક કે છે કે તમે બસ ચોવીસ ઘંટા મારા સામે જ બોલ બધુ બોલતા પર કરો પાંચ મિનિટ કરો યાર રાત્રે સુવો છો તો હાથ જોડીને સુુંઓ જ્યારે જાઓ. ભાઈ મંદિર જાવ છો તો ભાઈ સામે માથો ટેકો. આ આ બધું તો કરી શકો છો ને બે મિનટ બે બે મિનટ
સાચી વાત છે બિલકુલ સાચી વાત છે. હમણાં જાતે કપાઈ જશે હા ખાલી જણાવું છું તમને. ના ના બિલકુલ સાચી વાત છે જાતે કપ પાઈ જશે હા તમારી સાથે વાત કરીને સારું લાગ્યું. પછી રાત્રે અગર અ અ
હા તમે જયારે પણ ફ્રી થાવ ન